છો મજામાં.
જમવા જવાન તમે બોલો.
બસ આજે આપડા ફિલ્મ અને મનોરંજન પર આપડે વાતો કરવાના છીએ અને કે આપડી ફરતે આપડે આખા દિવસની દોડધામ. આજે આપણે તહેવારો આપણા સ્થાાનિક તહેવારોની પરંપરા વિશે આપડે વાતો કરવાના છીએ. આજે
હા બરોબર છે. તમારુ ટોપિક. ખુબ સરસ ટોપિક તમે પસંદ કર્યો.
અને આપડા જે તહેવારો છે કે જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિના સુધી જે આપડા અ દર મહિને-મહિને બધા તહેવારો આવે છે ને બધા તહેવારો હિન્દુઓ ઉજવે છે. જૈનોના તહેવાર છે, હિન્દુઓના છે, ખ્રિસ્તીઓના છે. બધા પોત-પોતાની પરંપરાને આગળ વધારી રહ્યા છે. જેમ કે ઉત્તરાયણ છે કે અને દરેક તહેવારની પાછળ એક એ તહેવાર કેમ ઉજવવામાં આવે છે એ પાછળ પણ એક રીઝન રહેલું હોય છે. એવી રીતે જેમ-જેમ આગળ વધતી જાય એમ આપડા ઘરમાં પણ બધાને જાણ થ કે આ તહેવાર કેમ ઉજવવામાં આવે. તો એની જાણ થતી જાય છે અને એ વિશે એ લોકોને સમજ મળતી રહે છે. જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે છે. નવરાત્રી આવે, દિવાળી આવે છે, કે દિવાળી કેમ ઉજવવામાં આવે છે. દિવાળીમાં શું શું કરવાનું હોય છે. તો દર વર્ષે જેમ કરતા હોય વડીલો એ પ્રમાણે પછી એમના છોકરાઓ કરતા હોય છે. એમના છોકરાઓ પૂજન કરતા હોય છે. નવરાત્રી હોય એટલે નવરાત્રીમાં બધા ગરબા ગાતા હોય છે. દશેરાએ રાવણને બાળવામાં આવે કે અ શત્રુ સામે વિજય મેળવવા માટે વિજયાલક્ષ્મી, વિજયાદશમી ઉજવવામાં આવે છે.
બરોબર છે. અને તહેવારો જે આપડા જીવનમાં જે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે અલગ-અલગ તહેવારોનું અલગ-અલગ મહત્વ હોય છે. અલગ-અલગ ધર્મના અલગ-અલગ તહેવારો આવતા હોય છે. તો તમે જોશો તો આખા વર્ષમાં તમને ઘણા બધા તહેવારો જોવા મળશે. જેને તમને બાર સામૂહિક રજા બી આપવામાં આવે છે. સ્થાનિક રજાઓ જેના લીધે જે લોકો જે ધર્મનો તહેવાર હોય તે લોકો શાંતિથી મનાઈ શકે. અને બીજી એક વસ્ટ કરું કે પરંપરાની તમે વાત કરી કે જે પેલા આપડા પૂર્વજો જે પરંપરાથી ચાલી રહે છે. એજ પરંપરામાં આપડે આગળ વધવાનું છે. એટલે એ લોકો જેમ કરતાશે એમ આપડે જ કરવાના છે. અને તહેવારો તમે જોશો કે જાન્યુઆરી મહિના થી ચાલુ થઈ ને ડિસેમ્બર સુધી નવા-નવા અલ અલગ તહેવારો આવતા રહે છે. અને તમે જોશો તહેવારોમાં બી ઘણા બધા તહેવારો અ બધા જેમ કે અ જાન્યુઆરીમાં ઉત્તરાયણ છે. તો ઉત્તરાયણમાં તમે જોશો કે બધા બે ઉત્તરાયણ અને વાસી ઉતરાયણ ચૌદ અને પંદર જાન્યુઆરી આવે છે. તો એ દિવસે બધા સવારથી જ ઉઠીને ધાબા પર જતા રહે છે પતંગ ચકાવા. સવારથી લઈને સાંજ સુધી તમે જોશો તો આકાશમાં એકદમ રંગેરંગી પતંગો હોય છે. એ લોકો ખૂબ આનંદ આવે છે. બધા ભેગા થઈને ધાબા પર જઈને પતંગ ચગાવે છે. પછી તેમને ઉતરાયણના દિવસે આખો દિવસ લપેટ, કાપ્યો છે, એવો જ તમને અવાજ સંભળાતો હોય છે. પછી ધામુક ધાબા પર લોકો સ્પીકર મૂકે છે. સોંગ વગાડે છે. એટલે એ બી ત્યાં ઉતરાણ તહેવાર એવો છે કે જે આમ બધા છોકરાઓને બધાને ગમતો જ હોય છે. કારણ કે એ તહેવાર એવો છે કે જેમાં પતંગ બંને દિવસ આખો દિવસ પતંગ ચકવાના એટલે ખૂબ ખૂબ આનંદ આવે છે.
અને સરકારે પણ એવું રાખ્યું છે કે જેમ જેમ તહેવારો આવે છે. અમુક તહેવારોમાં આપડને રજા પણ મળે છે. એટલે રજા મળે છે એટલે બધા પોતપોતાના ફેમિલી સાથે રહી શકે છે. કોઈ પણ તહેવારની શોપિંગ હોય કે ઉત્તરાયણ હોય તો પતંગ લાવવા છે. દિવાળી હોય તો ફટાકડા લાવા છે. હોળી ધૂળેટી હોય તો કલર લાવો છે. ખજુર લાવી છે. પછી જન્માષ્ટમી હોય તો કૃષ્ણ ભગવાનનો શણગાર લાવો છે. નવરાત્રી હોય તો દાંડિયાને, ચણિયા-ચોળીને, ઝભ્ભા-લેઘા, કુર્તા પજા એ એટલે બધા તહેવારો તમે એક ફેમિલી સાથે કરી શકો છો. દિવાળી આવે તો બધા એ સાથે કે ચલો દિવાળીમાં આ રીતે આવે છે. આટલા દિવસની રજા છે. આપડે પ્રવાસ જઈશું એ બધી તૈયારી એ બધું છોકરાઓ જુવે છે. અનુસરે છે. કે આ ધનતેરસ છે. તો આના દિવસ લક્ષ્મી પૂજન કરવાનું છે દિવાળીના જે ચોપડા પૂજન કરવાનું હોય, બેસતા વરસના દિવસે આપડા સગાવાલા સંબંધીને ત્યાં હેપ્પી ન્યુ યર કરવા જવાનું હોય છે, ફેમિલી સાથે બધા આપડા ઘરે આવે છે, મીઠાઈઓ આપે છે, એકબીજાને પગે પડે છે, આ બધું છોકરાઓ અનુકરણ કરીને પણ શીખીએ છીએ કે, આ રીતની આપણી પરંપરા છે ને એ એમના છોકરાઓને પણ શીખવાડે છે ને આગળ વધે છે ને એમને સમજણ પડે છે કે આ તહેવારમાં આ રીતે રક્ષાબંધનનો તહેવાર પણ ભાઈ બહેન રાહ જોઈને બેઠા હોય છે, બેન રાખડી બાંધશે એટલે કે ભઈ મને ગિફ્ટ આપશે એટલે ગિફ્ટ માટે પણ રક્ષાબંધ ધાને એમ ઉજવવામાં આવે છે કે બ અ રક્ષા કરે આ તે એટલે બધા એ દિવસે સવારથી જોવા મળે તો ભઈ બેનના ત્યાં બે બેન અહીંયા એવી રીતે અગર બધા તૈયાર થઈ થઈને એકબીજાન ત્યાં કોઈના ત્યાં જમણવાર રાખે છે, બધા ભેગા થઈને પિકનિક ફરવા જાય છે, એટલે આ બધા તહેવારોમાં એક ફેમિલી બધા કોમ્યુનિકેશન થાય છે કે, બધા એક સાથે રહી શકે છે પ્લસ કેવી રીતે તહેવારને મનાવો રજા હોવાથી બધા સાથે પણ રેશ એટલે તહેવારનું મહત્વ પણ વધી જતું હોય છે.
અને બીજા એક તહેવાર તમે જેમ રક્ષાબંધનની વાત કરીએ તો એ આઈ બેનનો ખૂબ જ અગત્યનો તેહવાર સે કે કે હ હ એમ થાય રાખડી બાંધે છે બધા પરિવારવાળા ત જે કીધું પરિવારવાળા ભેગા થાય છે કારણ કે, સરકારે એ સુવિધા કે કોઈ બી તહેવારો હોય તો એમાં સ્થાનિક બધાને રજા એટલે કોઈને કઈ કામે કે કશે જવાનું ન હોય તેથી બધા સાથે રહીને તહેવારો ઉજવી શકે તો તમે જોશો પછી રા દિવાળી આવે બધા છોકરાઓ ફટાકડા ફોડે પછી આપ રે કોઇરીતે લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન એ બધા પૂજન કરવાનું હોય એકબીજાના ઘરે જવાનું હોય સાલમું બાળક હોય એકબીજાન ત્યાં નાસ્તોને જવાનું હોય એટલે આ અલગ અલગ તહેવારો ન અલગ અલગ મહત્વ અને નાના બાળકોને બી આ તહેવારો વિશે સ્કૂલમાં શીખવાડવા તમે જોશો કે સ્કૂલમાં બી જે જે તહેવારો સે, એના વિશે તમને સમજવામાં આવે સે, અને અમુક સ્કૂલોમાં એ તહેવારની ઉજવણી બી થતી હોય સે, જેમ કે ઉત્તરાયણ તો એ સ્કૂલમાં ઉત્તરાયણ ને આ પત તન ચકાનું રાખે એવું કઈ રાખે એટલે દરેક તહેવારમાં દરેક સ્કૂલવાલા અલગ અલગ તહેવાર નો ફેસ્ટિવલ રાખતા હોય સે, જેના કારણે બાળકોને તહેવારની સમજણ અને અગત્ય સમજાય.
અને સ્કૂલમાં તો તું પણ સ્કૂલમાં જયારે છવ્વીસ જનવરી અને પંદરમી ઓગસ્ટ આવે છે, ત્યારે ધ્વજ ફરકાવવામાં આવે છે, એટલે છોકરાઓને પણ સમજ પડે છે કે આ તહેવાર કેટલો મહત્વનો છે, આ તહેવારના દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે કે આપણા દેશ ને આઝાદી મળીતી આપડા એસ અ અંગ્રેજો સામે લડીને કેટલો ભોગ આપીને પોતાનું ખૂન વહાવીને પણ આપણને શાંતિથી રહી શકે આપણા બધી સુખ સગવડો સવલતો ભોગવી શકીએ એ માટે એમને કેટલો બધો ભોગ પોતાની લોહીની નદીઓ વહેવે છે અને એના માટે આપણે એમને સલામ ભરીએ છીએ કે ના ભાઈ તમે કર્યું તે બદલ તમે શહીદ થયા એ બદલ અમે અઉ આભાર માનીએ છેએ કે, તમે આટલું ભોગ આપીને પણ આઝાદી મેળવી છે, એટલે એ ધ્વજવંદન કરીને પણ આપણે એમને સેલ્યુટ કરીએ છીએ. એટલે આ બે તહેવાર બી એવા છે કે આપડે છોકરાઓને એ પણ સમજાય છે કે દિવાળીમાં આપડે ઘરમાં સફાઈ કરતા હોય છે, એટલે બસ છોકરાઓને બધી નવી નવી વસ્તુઓ ખાનામાંથી નીકળે એટલે એમને જોવાની મજા આવે છે, આ શું છે? આ શું છે? આ મને બતાવ આ અને જોડે જોડે એ લોકો કામ બી એટલે કોમ્યુનિકેશન થાય છે છોકરાઓનું ને ઘર ફેમિલીવાળાનું કે બધા છોકરાઓને પણ રજા હોય છે, એટલે છોકરાઓ ઘરમાં પણ હેલ્પ હેલ્પ કરતા શીખે છે, બધી નવી નવી વસ્તુઓ જોવા મળે છે, એમને ક ગોઠવવાની પણ મજા આવે છે, અને કઈએ કહીયાંથી આ તડકે મૂક કી દો કરી દો, એટલે આ બધું કામ કરવાની બહુ મજા આવે પસી બસ ગોઠવવાની મજા આવે, આખું ઘર ખાલી થાય બધું કરવાનું આ તે પછી નવા નવા કપડાં લેવા જવાનું, ફટાકડા લેવા જવાનું, મીઠાઈઓ લેવા જવાનું, ઘરમાં નવા નવા નાસ્તા બને, મમ્મી મને આ ભાવે છે આ બનાવો આ ભાવે છે આ બનાવ. એટલે દિવાળીનો તહેવાર તો એક એક નંબરનો તહેવાર છે કે, બધા જ એન્જોય કરી શકે છે, એક વેકેશન બી લાંબુ છે, વીર પર પંદર વિસ દિવસનું વેકેશન મોટાઓને નાના બધાને મળી જાય છે, એટલે તમે ઘરમાં એન્જોય કરીને પણ બેસ્ટ વરસના દિવસ પતાય ને બધા પાંચ દિવસ માટે ફરવા પણ ઉપડી જાય છે, પછી લા પાચમનું મુરતને કરી ત્યાં સુધી આઈજ પણ જતા હોય છે.
હા, મારો પન છ ને બીજે એક મારો પ્રિય તહેવાર છે, પદયુશણ આપના જૈનોની નો તહેવાર છે, એમાં તેમ જોશો કે આઠ દિવસ ન તહેવાર છે, બધા જેટલા બી જૈનો છે તમે જોશો કે સવારથી ઉઠીને જે એમની ક્રિયા છે, પ્રત તિકમણ છે એ બધું કરતા હોય સે, આખો દિવસ તમે જોશો ભક્તિમાં રહેશે. અમુક લોકો પોૌષધ કરે એટલે એ તહેવાર એવો સે કે, જેમાં બધા તપસચર્યા અને એ બધું કરતા હોય સે, ઘણા બધા લોકો અઠાઈ અઠમ જે બધા તપ સે એ માણસ સક સમયના એ બધા તપ કરતા હોય છે, તેના લીધે એમનું પાપનો નાશ થાય સે, એને જલ્દીથી જલ્દી મોક મળે, એટલે આવા અલગ અલગ ધર્મના પ્રમાણે અલગ અલગ તહેવાર સે, તેનું મહત્વ દરેક જનને સમજવું જો ખૂબ જ જરૂરી છે.
પરૂશું તહેવાર એવો છે જેને ને કે આમ બજા બધા તહેવારમાં શું છે આપણે મો શોક પૂરા કરવાનું, જયારે આ જૈનો નો પર્યુષણનો તહેવાર છે, એમાં એવું છે કે, લોકો બધું ત્યાગીને બેસે છે, શણગાર છે, આ છે, હરવા ફરવાનું છે ચોમાસામાં અમુક લોકો ફરવા પણ જતા નથી કે, ચાર મહિના આપડે કશે કારણ કે, જીવોની હિંસા થાય છે, અને તપસ્યા પણ એટલી કરે છે કે, આપણા કર્મોનો આત્મા પર લાગેલા કર્મોનું આપણે પાપ ધોવાનું છે. એટલે પુણ્ય વધારે છે એ લોકો અને મહારાજ સાહેબ પણ ચાર મહિના માટે આઘા પાછા થતા નથી. કારતક પુનમથી પછી સ અને પાલીતાણા જેવા પાલીતાણામાં પણ જાત્રા બંધ થઈ જાય છે કે, ચા ચોમાસામાં ઉપર નથી જવાતું.
હા, એટલે તાન તહેવારોની આ વાત કરીએ તો દરેક મહિના પ્રમાણે અલગ અલગ તહેવારોનું જે મહત્વ આખા વર્ષ દરમિયાન ઘણા બધા તહેવારો આવી જાય છે, અને આપણે આના પર તહેવારો અને પરંપરા પર વાત કરવા બેસીસુ તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે, એટલે છેલ્લે એ કહીશ કે આ તહેવારો અને પરંપરા ટોપિક પર આપની સાથે ચર્ચામાં આપની પાસેથી નવી નવી જાણકારી મલી આપડે નવા ટોપિક સાથે મલીશ તે ધન્યવાદ.
ધન્યવાદ.